નમસ્તે, હાલો. તમારા આવાજ નથી આવે છે.
હા નમસ્તે.
નમસ્તે, કેમ છો?
હા હું મજામાં જ છું, તું કેમ છે?
હું પણ મજામાં છું, આજે તો હું સ્વચ્છતા કરવાથી શું ફાયદા થય છે અને એ વિષે પર વાત કરી છે.
હા સ્વચ્છતા એ ફક્ત ઘર સાફ રાખવાની વાત નથી પણ એ આપ ના જીવનની સારી આદત છે.
હા જ્યાં સ્વચ્છતા હોય છે. ત્યાં આરોગ્ય આનંદવાની શાંતિ પણ હોય છે ને.
હા અને તો જો આપણ રોજગર અને ર છે તો પછી સ્વચ્છતા રાખવાનું ખુબ જરૂરી છે.
હા. જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં આરોગ્ય, આનંદ અને શાંતિ પણ હોય છે. અને જો આપને રોજ ઘર, રસ્તા, શાળા અને આસપાસથી નંતર મજ ઘર રસ્તા શા અને મજે ગંદગી ઓછી થયે છે તોજ મચ્છર માખી અને જીવન જુદ ઓછા થય છે ને.
હા. અને તો તેથી જ ડેન્ગ્યુ, મલેરિયા, ટાઈફોઇડ અ અને જીવજંતુ ઓછા જોવા રોગાની બચી શકે છે.
હા બિલકુલ મજે વ્યક્તિગત સ્વચ્છતા પણ ખૂબ જરૂરી શેર રોજ નવા આવું હાથ સાફ થઈ હો દો અને દાંત સાફ કરવાનું, નખા કપડા અને તો સ્વચ્છતા કપડા પહેરાવાથી શરીર તંદુરસ્ત રહે છે.
હા. સ્વચ્છ ઘરમાં રહેવાની, મન પ્રસન્ન રહે છે કામ કરવાની ઈચ્છા વધે છે ને તો બાળકોને અભ્યાસમાં પણ ધ્યાન રહે ગંદગી વાતાવરણ
અચ્છા વધે છે એ બાળકોના અભ્યાસમાં પણ ધ્યાન રહે છે ને
હા. તો આપને કચરા પણ રસ્તા પણ અને ના નખવા જોઈને નહી કચરા તો ડસ્ટબિન નાખવું જોઈએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછા કરવું જોઈએ.
જોઈએ અને પ્લાસ્ટિક નો ઉપયોગ કરવુ ઓછો કરવું જોઈએ અને તો શક્ય હોય તો રસાયકલ કરવું જોઈ હે ને?
હા અને સરકાર કઈ છે સ્વચ્છ ભારત અભિયાન દ્વારા લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરી છે ને
બિલકુલ મજે તો પણ આ ફક્ત સરકારની જવાબદારી નથી આપ આપના બધા વા ફરજ છે અને જો પ્રયત્નો માણસ પોતાના ઘર અને સંપાસન સાફ કરી રાખે તો આખું ગાવ શર આને દી દેશ સ્વસ્થ બની જાય ને
સ્વચ્છતાથી તો આત્મવિશ્વાસ વધે છે ને
હ બિલકુલ પર્યાવરણો સ્વચ્છ રહે છે અને તો જીવન ખુશાલ બને છે
હા અને તો આરોગ્ય બી સારું રહે છે
હા આરોગ્ય બી સારું રહે છે હાથમાં હું મજ એટલું જો કહી શકે સ્વચ્છતા એ સેવા છેંદ સ્વચ્છતા એ છે અને તો સ્વચ્છથી સ્વસ્ જે જીવન ન શરૂઆત થાય છે ને
હા એટલે જ સ્વચ્છતા રાખવાનું ખુબ મહત્વની વાત છે
અને તોજ પહેલે તો સ્થીન શરીરનું તંદુરસ્ત રહે છે સ્વચ્છતા વ્યક્તિને જોઈને બથાના લોકો પણ સારા પ્રભાવ પડે જે સ્વચ્છતા ઘેરનું કામ રહે કે સુ સુકાણું કામ રહે કે સંધ્યાકાણ કામ રહે આપને બહારથી કચરો દેખાાય તો તેને ઉતલીને ડસ્ટબિનમાં લખવાનું સ્વચ્છતા કેટલું ઇમ્પોર્ટન્ટ છે તો માલ છે
અને તો પૂરા દિવસમાં તો બે ચાર વાર ઘર સાફ કરવું જ જોઈએ
હા જ્યાં કચરો દેખાય ત્યાં સાફ કરું જોઈએ
હા અને તો પછી કચરા માટેટી જ આપને બઠા ડેન્ગ્યુ મલેરિયા એવા પ્રકાર કાર થાય છે ને આપમણાં
ુરિયા મલેરિયા આ બ
આ બધું થઈ જ હા અને તો પછી હણા આપણા આપણે આપણને આપનો એડિયો બી સારો રાખવો જોઈએ
હા અને તમારા સ્વચ્છતા નાજ તમારી નજરમાં સજ્જતા શું છે
આ તો સ્વચ્છતા એટલે તો આ બટ્ટા રાખ પુજોઈ ફક્ત આપણે જ નહીં
બિલકુલ મજ સ્વચ્છતા તો મારા નજરમાં ખૂબ એ છે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં આરોગ્ય બી સારું રહે છે આમ જેને આનંદ અને શાંતિ પણ હોય જ સ્વચતા સ્વચ્છતા રહે તો સારું ભી રહે તનું પર્યાવરણ બી સારું રહે છે કે ડેન્ગુરિયા મલેરિયા અને ડાયબિટીસ ને તો ખુબ એ છે અને જો આપને રોજ ઘર રાસ્તામાં શાળા અને આસપાસજ એની જગ સાફ રાખીએ તો ગંદગીઓ ઓછી થાય છે ગંદગીઓ ઓછી થય છે. ત્યાં તો મજે મચ્છર, માખી અને જીવંત તું ઓછા થાય છે ને મ તો તેથી ડેન્ગુ, મલેરિયા ટાઈપ ફેડ કોરવા જેવા રોગ થતી બચી ગયા છે ને.
હા અને તો આપણેે જ આપના ઘરમાં ધ્યાન રાખવું જોઈએ બધાઓએ નખા કાપવું અને તો પ્રત્યેકે તો સ્વચ્છ છ કપડાં પહેરવું જોઈએ
બિલકુલ
અને તો પછી શરીરની તંદુરસ્ત બી રહે અને સ્વચ્છ વ્યક્તિને જોઈને બધા લોકો પર સારા પ્રભાવ
અને બહાર કઈ ગયા તો ઘર ઘરમાં આવીને હાથ દુવાનું, હે ને?
સ્વચ્છતા મહત્વની વાત છે.
હા સ્વચ્છતા તો એક એ છે. હા.
ચતાં એટલે જ બટાને અલર્ટ કર્યું છે કી બૂ.
શવા
બચીને રહો.
સ્વચ્છતા એક, મંજે છે તે તો રોજની આપની રૂટીન છે.
અને તો ઘરમાં કઈ પડ્યું હોય તો આપે એવું નથી રહ્યાનું એને ક્લીન કરીને જ રાખવાનું.
હા. એકદમ સાચી વા.
ને તો ડસ્ટબિનમાં ભી ઓલો કચરો નેરોલા કચરો રો લખવાનો યું કહે છે પણ આ સારું જ છે ને?
હા. એટલો બધો, બધું. રીજેક્ટ થઈ જાય. હા. હા બિલકુલ.
ને પણ આ ફક્ત સરકારની જવાબદારી નથી, આ તો આપણ બધાની ફરજ
બિલકુલ અને તોજ વ્યક્તિગત સ્વચ્છતા પણ ખૂબ જરૂરી છે. રોજ નાહવાનું. હાથ સાફ કરવાનું, ધોવાનું, દાંત સાફ કરવાનું, કપડા પહેરવાનું જા પણ ભાઈથી આય તો કપડાં પહેરવાનું અને તો સ્વચ્છતા કપડા પેરવાના, કપડા નાવા દેવાનું શરીર નું તંદુરસ્ત ભી રહે છે અને તબિયત ના બીગડે છે અને ડેન્ગુ લરિયા, મલેરિયા આ નથી થતું હે ને?
આરોગ્ય સારું રહે, પર્યાવરણ સ્વચ્છ રહે અને તો જીવન ખુશાલ બની જાય પૂરું.
હા બિલકુલ.
પછી ગંદગી ઓછી થાય છે તો ઓછી થાય તો મચ્છર, મા કે આ બટું જંતુઓને મારી નાખવું જોઈએ.
હા અને અને તો પણ એ પણ આપ આપના જીવન ની સારી આદત પાડું જોઈએ. સ્વચ્છતા દેખાય તો સાપ કરવું જોઈએ જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ આરોગ્ય છે ને આપને તો જ્યાં વછ તો આપના આરોગ્ય ને સારું રહેે છે અને આનંદ અને શાંતિ પણ હોય છે. જો આપ અને રોજગર રસ્તા શા અને તો આસપાસની જગા સાદીએ રખીએ તો ગંદકી આચો થાય છે ગંદકીઓ ઓછી થય છે મચ્છર આવે જ નહીં આવે છે. અંતર માખી અને જીવન જતું ઓછું થય છે. તેથી ડેન્ગુ લરિયા, મલેરિયા, ટાઈફાઈડ, કોલાર જે રોગ છે ને તે પછી નહી આવતા અને સાફ કરીએ તો પછી ની આવતા ને નહી સાફ કરી તો આવે છે. કેુકી હ તે તનામાં . તું ડે મન્જે મચછર જીવડાની મન્જે વે વ્યક્તિગત સ્વચ્છતા ઓછ વ્યક્તિગત સ્વચ્છતા પણ ખુબ જરૂરી છે ને રોજ નાહવું હાથ ધોવું કપડા પે સાફ કરવું દાંતંધરું કપડાં એ કરું નખા સાફ કરું અને જતા કપડા પહેરા ટી શરીર નું તંદુરસ્ત ભી રહે છે સ્વસ્થ વ્યક્તિને તો જોઈને બધા લોકોને પણ સારા પ્રભાવ પડે છે અને સ્વચ્છતા ઘરમાં રવાદાની પણ મન પ્રસન્ન રહે છે આપનું ઘેર સાફ સુથરું દેખાય છે તો આપના મનમાં ખુશી થાય છી કી માર મારા ઘેર માં સાત શત્રુ છે કે કામ કરવાની ઈચ્છણ વધે છે તે બાળકોને આદર્શ માં પણ ધ્યાન રાખે છે ને ગંદકી વાડા વાતાવરણ માં તો બેચેની રહે છે અને આપને કછ કચરો ક્યારે પણ રસ્તા પર નખાવો જોઈએ નહી અન કોને બી ની નખવ જોઈએ ના બિસરાને દેખાવ એ કરવું જોઈએ કચરા ને ડસ્ટબિન મે નાખવું જોઈએ કોઈ જ બહાર રોડ લાગતું હોય તો તેને કહેવાનું કે ડસ્ટબિન મે લાગવું જોએ તો પ્લાસ્ટિક નો ન ઉપયોગ આછો કરવો જોઈએ અને તો તો હોય તે રસાયકલ બી કરવું જોઈએ અને સરકારના તો સ્વચ્છતા ભારત અભિયાન ની કાઢેલ છે અને દ્વારા લોકોને તો સ્વચ્છતા માટે જાગૃત કરે છે ને અને પણ આ ફક્ત જે સરકારની જવાબદારી નથી આ આપણા બથા ની જવાબદારી છે જો પ્રત્યેક માણસ પોતાના ઘર અને આસપાસ ના વિસ્તાર વાપ્સ સાફ કરે છે તો આખું મ જી શર અને દે દેહ સ્વચ્છ બી બની શક તે અને સ્વચ્છતાથી આત્મવિશ્વાસ વધે છે આરોગ્ય સારું રહે છે પર્યાવરણ સ્વચ્છ રહે છે અને તો જીવનમાં ખુશાલ ભી આવે છે અને આત્મા હું એટલું જ મજે કહી શકીશ કે સ્વચ્છતા એ એ સેવા છે સ્વચ્છતા છે તો આપની સેવા છે અને સ્વચ્છતા એ સંસ્કાર છીએ આપનામાં અને તો સ્વચ્છતાથી ન જ અ સ્વસ્થ જીવન ની સુરઆત ભા ભા માં જે તાની એ શુરઆત જ ભા ધ્યાન ધ્યાન રખે છે ને અનેઅ અને તો આપણ સ્વચ્છતા રાખશું અને અને એક વસ્તુ તમે પણ ધા લોકોને કો કે સ્વચ્છતા કરવાનું
હય હય
ચાલ છે હ તમને કઈ ગલ આપી તો સ્વચ્છતા બદલ મને કહો છો ફરી
હોવ કયા ય